હલો
હા બોલો
કેમ છો મજામાં
હા બસ મજામાં તમે કેમ છો
બસ હું પણ મજામાં હું આજે તમારી સાથે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિશે વાત કરવા માંગુ છું આજ કરના ફેસ્ટ િવલ્સ અને એના રિચ્યુઅલ્સની તુલના પહેલા સમયમાં શું છે તે વિષય
આ તો ખુબ સરસ આમ ટોપ અને વિષય છે કે જેના પર આપડણે જેટલી વાત કરીશું ને એટલી ઓછી હશે હા ચાલો વાત કરીએ
હ બિલકુલ મને લાગે છે આજકાલની જે ફેસ્ટિવલ છે ઉજવણી છે તેની રીત ઘણી બદલાવી ગઈ છે શું કેવું તમારું
હા વાત તો મને પણ એવું જ લાગે છે કે આજકાલની ફેસ્ટિવલની ઉજવણી રીત ઘણી બદલાઈ ગઈ છે હા વાત તો સાાચી જ છે હું પણ આમ માનું છું કે આજકાલની આમ રીત તો ખુબ બદલાઈ ગઈ છે પણ પહેલાના સમયમાં છે ને ફેશન માં આમ સગડી પછી પારિવારિક એકતા અને આમ પરંપરાનો વધારે મહત્વ હતો
સાચી વાત સાચી એમે પણ મારા દાદા જોડે વાત કરતા ત્યારે મને ખુબ જાણવા મળ્યું હતું હવે ફેસ્ટિવલ્સમાં મોર્ડર્ન ટેકનોલોજી અને કોમર્શિયલ એક્ટિવિટીસનું પ્રમાણ વધી ગયું હતું જેના કારણે જેનો પરંપરા તેની પારરિકતા છે ખુબ બદલાઈ રહી છે
હા જોવા જઈ તો પહેલાના લોકો ફેસ્ટિવલની તૈયારી ઘણા દિવસો પહેલાથી શરૂ કરતા હતા
હા દિવાળી હોય કે ઉતરાયણ બધા પરિવારના સભ્યો સાથે મળીને તૈયારી કરતા હતા અને એક જોડીને રહેતા હતા
પણ હવે તો ઘણી વસ્તુ છે ને માર્કેટ માંથી રેડીમેડ જ મળી જાય છે એટલે તેથી હવે કરવાની જરૂર નથી પડતી ને આ મોર્ડન લાઈફમાં તો
હા તેજ તે જ કારણ છે જે લોકલ વેન્ડર છે જે દિવાળીના સમયમાં દીવા વેચે છે તેમને ખૂબ પરેશાનીનો પરેશાની વેઠવવી પડે છે જે જેમાંથી રેડીમેડ દીવા મળી જાય છે પછી પણ ની તૈયારી તો જે આણંદ થોડો ઓછો થઈ ગયો છે તે કારણે તમાર શું કેવું છે
હા બિલકુલ આનો આનંદ તો બહુ ઓછો થઈ ગયો છે ફેસ્ટિવલ નો પણ આમ કેહેવાય ને કે પહેલા તો કેવું હતું કે આમ ઘરે જ મીઠાઈ ફરસાણ અને વિવિધ વ્યંજનો બનતા હતા પણ હવે તો એ પતી ગયયો પરંપરા કેહેવાય ને કે એ હવે બહુ ઓછાના ઘરમાં આમ જોવા મળે કે આવી પરંપરા આમ હજી પણ નિભાવતા હોય નહીત હવે તો બધા લોકો બહાર થી જ બધું મીઠાઈને ફરસાણ લેતા આવે તેથી ઘરે તો બનાવવાનું કોઈ એ જ નહીિ
હા મારા ઘરે પણ ઉત્રાણના સમયે સિક્કી થઈ ગયો લાડવા થઈ ગયા તે ઘરે જ બનતા હતા પણ આજકાલ લોકો એ બધું બહારથી રેડીમેડ ખરીદે છે
હા બિલકુલ સાચી વાત છે કે હ કે અત્યારની પેઢી તો હવે છે ને બારનું જ બધું ખાય છે ને બહારથી જ રેડીમેડ બનાવે છે પણ પહેલા જે વસ્તુ આમ ઘરની હતી ને એનો કઈક સ્વાદ જ કંઈક અલગ હતો તો કે જે વસ્તુ આમ ઘરે બનાયલી આમ અને જેનો સ્વાદ હોય આમ દાદી દાદી થી બનેલું આમ દાદા દાદી થી એમને જે મીઠાઈ બનાવી હોય એનો સ્વાદ જ કંઈક અલગ જ હતો હતો
હ એકદમ તમારી વાત એકદમ સાચી વાત છે બટ હવે તો બધું રેડીમેડ મળવા માંડ્યું છે તમે તમે દિવાળીમાં શું કરો છો તમે ઘરે જ તમારા ઘરે જાતે જ બને છે કે તમારો બહાર થી મંગાવોજો શું વિ સ તમામારે
પહેલા તો દિવાળીમાં છે ને અમારે આમ ઘરે દીયા પ્રગડાવ પ્રગટાવ્યા પછી પરિવાર સાથે પૂજા કરતા અને એકબીજાને આમ મળવા જતા પણ અત્યારે આ મોર્ડન લાઈફ ના કારણે છે ને હવે બધું જ આમ થઈ ગયું છે એટલે અમે તેથી કરીને રાતે અમે બહાર ખાવા જતા અને સવારે બધા લોકોના ઘરે જતા અને બધું જ આખો દિવસ જ અમે બારનું જ મંગાવાઈ દેતા દઈએ છ છેએ
હા હવે પણ આ પરંપરા છે પણ સાથે સાથે સોશિયલ મીડિયા પર લોકો ખુબ વિીસીસ આપે છે એનો ટ્રેન્ડ ખુબ વધી ગયો છે તમે જેવું જણાવ્યું કે પેલા લોકો મળવા જતા હતા તે હવે ખુબ ઓછું શું થઇ ગયું છે વાતચીત ઓછી થાય રહી છે સોશિયલ મીડિયા ના લીધે શું કેવું તમારું
હા બિલકુલ સાચી વાત ને કે હવે તો વોટ્સઅપ અને આ સોશિયલ મીડિયા પર એક મેસેજથી ઘણો લોકો આ સુધી પહોંચી શકાય છે ને અને કામ બી આપણું સળવું થઈ ગયું છે આમ કેહેવાય ને કે ઈઝી થઈ ગયું છે કામ બી આપણું એ આ સોશિયલ મીડિયા ના થી જ આ બધું થઈ ગયું છે
હ સોશિયલ મીડિયા ના કારણ એ પણ આપો એક મહત્વ ફેસ્ટિવલ ઉત્તરાયણ ઉત્તરાયણમાં પણણું ઘણા લોકો ઉત્તરાયણ ઉજવતા નથી એ આપણે તમારું શું કેવું
અ એ તો લોકોની માન્યતા છે કે ઉત્તરાયણ નહી કરવું કારણ કે તાપ આવે છે અને આ આવે છે બધું બહુ બધા કારણ હઈ શકે પણ કેવું હતું પહેલાની ઉત્તરાયણમાં આખો પરિવાર છે ને ટેરેસ પર ભેગો થતો અને સાથે જ પતંગ ઉડાવતો હતો પણ અત્યારના યુવા પેઢીઓ છે ને એ કઈ કરવા માંગતા છે નહીિ અને બસ આખો દિવસ મોબાઈલ માં જ જોઈ રાખવાનું મોબાઈલમાં આમ કેહેવાય ને એ બધું સોશિયલ મીડિયા જ વાપરતા હોય છે તેથી એ લોકોને પહેલા જેટલો રસ બી નથી રહ્યો
એકદમ તમારી વાત એકદમ સાચી તાર લોકો પતંગ ઉડાવતા અને પૂરો આસમાનને રંગેરંગી કરી દેતા પણ આજકાલનાુ જે આજકાલના નવા બાળકો છે તે ખાલી ઉત્તરાયણમાં ફોટો પાડીને નીચે જતા રહે છે અને ફોટોગ્રાફી તે સોશિયલ મીડિયા પર શેર કરે છે
બિલકુલ બિલકુલ સાચી વાત છે અને હવે તો આવું વસ્તુ આપણે નવરાત્રીમાં પણ જોવા મળે છે
હા તમારી વાત એકદમ સાચી નવરાત્રીમાં તો ઘણો ફેરફાર થઈ ગયો છે
બિલકુલ બિલકુલ કેવું હતું પહેલા નવરાત્રીમાં લોકો એક સાથે આમ ગરબા રમતા અને ખૂબ મસ્તી કરતા પણ અત્યારના પેઢી છે ને કે નવરાત્રી આવી તો ચલો આપણે તૈયાર થઈ અને પહેલા જ ફોટો પાડીએ એવું નહીિ કે આપડણે પેલા રમીએ અને પછી એ બધું કરીએ પણ પેલા અત્યારની પીઢીઓને તો ડાયરેક્ટ મોબાઈલ અને ફોટોઝ પાડો અને પછી સોશિયલ મીડિયા પર અપલોડ કરો તેથી આ કારણથી બહ આમ બદલાઈ ગયું છે બધા તહેવારો
સાચી વાત છે સાચી વાત છે હવે તો મોટા મોટા ઈવેન્ટ થઈ રહ્યા છે નવરાત્ર નવા કોમ થઈ રહ છે પ્રોફેશનજમેન્ટ જોવા મળે છે અને એજ ઇવેન્ટ લોકો રીડિંગ કરવા ગે છે પછી ફોટો પડાયને તમે જેમ કીધું એ અપલોડ કરવા માંગે છે કોઈ રમતા નથી એનો નવરાત્ર્રી ન જે મૂળ જે અર્થ છે તે ઓછો થવા માંડ્યું છે
હા બિલકુલ કે કહેવાય ને કે રિચ્યુઅલ્સમાં પણ હવે કેટલાક બદલાવ આવી ગયા છે હે
સાચી વાત છે આપણી સંસ્કૃતિ બહ અર્થ સંસ્કૃતિ ન પણ અર્થ પણ યાદ રાખવો જોઈએ
બિલકુલ સાચી વાત છે પણ હવે લોકો પાસે સમય ઓછો હોય છે ને એટલે હવે આપણી સંસ્કૃતિને છેને સરળ રીતે કરવામાં આવે છે ને
હા પણ ફેસ્ટિવલનોો હેતુ મારા મતે મનોરંજન નથી આ લોકો આપણા ફેસ્ટિવલ ના સંસ્કાર એકતા ધાર્મિક મૂલ્યો સાથે નથી જોડી રહ્યા આપણા રિચ્યુઅલ્સ પણ કેટલા બદલાવ રહ્યા છે તે મનોરંજન કરી જ નથી રહ્યા જે અતિ મનોરંજન છે તેમે તો ભઈ રહ્યા
બિલકુલ એટલે જ ને આપણે એમને આપણી યુવા પેઢીને સમજાવવું પડશે કે આની પાછળ કેવી સંસ્કૃતિ અને કલ્ચરલ છે આપણું એ બધું સમજાવવું જોઈએ ને આજના બાળકોને
સાચી પહેલાના લોકો પ્રાકૃતિ સાથે ઘણા નજીક હતા હવે પણ લાઈફ સાઈલ પણ બદલાઈ રહી છે અને એના કારણે સંબંધ થોડો ઓછો થઈ ગયો છે જેના કારણે ફેસ્ટમાં એટલી રુચિ રહી નથી લોકો ફેસ્ટિવલસ ના સમયમાં બહાર ફરવા જતા રહ છે જેમાંથી અ સંસ્કૃતિ અને પારંપરિકતા અને સંસ્કારો પણ ઓછા થઈ રહ્યા છે તમારું શું કેવું છે
હા બિલકુલ સાચી વાત છે કે આજના બાળકોમાં કઈ તહેવાર ન કઈ રહ્યું જ નથી કારણ કે એમને એમની સંસ્કૃતિ જ નથી ખબર એટલે એ લોકો જય્યારે પણ તહેવાર આવે જય્યારે પણ રજાનો દિવસ આવે અત્યારે ફરવા જતા અને ફરવા જાય ને પણ છે ને સોશિયલ મીડિયા પર જ ફોટોને એ બધું અપલોડ કરે એ લોકોને એમાં આનંદ આવે કે લોકો શું કહેશે અને શું જોશે એ બધું બહુ વધી ગયું છે આજકાલના જનરેશનમાં તેથી આ કારણ તો રહેવાનો પ છેછ આનો એક જ ઉપાય છે કે આપણે એ લોકોને પહેલેથી આપણું સંસ્કૃતિ એમને શીખવી હોય બરાબર છે એમને જાણ કરી હોય તો આ બધું ના
સાચી વાત છે સાચી વાત છે તમારા બાળપણની કોઈ ફેસ્ટિવલ યાદ શેર કરશો
હા હું નાનપણમાં છે ને હું અને મારા પપ્પા છે ને ઉત્તરાયણ ન બહુ બહુ જ એટલે કેહેવાય ને કે બહુ જ આમ આનંદ કે ઉત્તરાયણ આવી ગઈ છે હા તો ચલો તારે આપણે ટેરેસ પર સવારના પાંચ વાગે અમે લોકો આમ કેહેવાય ને કે પતંગ ચકાવતા હતા એ પણ આમ કેહેવાય મ્યુઝિક સાથે ખૂબ મજા કરતા હતા એ સમય અત્યાર બી મને યાદ છે બહ બહ એટલે કેવાય ને કે બહ આનંદ થતો હતો
ખુબ સરસ ખુબ સરસ તમે તો બહુ મજા કર્યા હશે ને
હા બહ મજા આવી ગઈ
અ મારા ઘરે પણ સાથે બધા મળીને મીઠાઈ બનાવતા હતા ને બધા ખાતા હતા હવે આવી યાદો ફેસ્ટિવલને ખાસ બનાવતા હતા બટ આજકાલ તો એવું કશું રહ્યું નથી
બિલકુલ સાચી વાત છે કે આજકાલના યુવા પેઢીને એવું કશું ફેસ્ટિવલ નું રહ્યું જ નથી એટલે આ બધું રહેવાનું જ છે પણ આપણે આના પર છે ને આપણે આના કરતાં પણ લાંબી ચર્ચા કરીશું જેથી કરીને વધારે આપણને જ્ઞાન મળે અત્યારે તો મને આ તમે જે આપ્યું આ જ્ઞાન અને આપડણે જેના પર વાત કરી ખુબ મજા આવી ગઈ મને તમારી જોડે વાત કરીને આપણે ચોક્કસ બીજી વાર વાત કરીશું આટો
મળીને ચોક્કસ વાત કરશું ખૂબ લાંબી ચર્ચા થશે
હા મળલ
ઓલે ભાઈ